હા બોલો
કેમ છો મજામાં?
હ શાંતિ તમે બોલો?
હા બસ એકદમ શાંતિ ચલો ને આજે કઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરીએ
હા ઘણો સમય થઈ ગયો છે વાત નઈ કરી બોલો બોલો
હા પ પરિવારની પરંપરા અને નવી પેઢીના વિચારો વચ્ચે શું સંતુલન છે આ આ ટોપિક આજકાલ દરેક ઘરમાં આમ બો જાણીતો થયો છે અને રવેલેન્ટ છે આમ એવું છે.
હા સાચી વાત છે તમારી શું જાણવું છે આ વિશે
હા તો આપડા પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ રી તે વિચારે છે કે એને આપડી જનરેશનની થિંકિંગ ઘણી અલગ હોય છે.
હા.
તો તમારું શું માનવું છે?
કેમ કે આપણ પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટસ જે રીતે વિચારે છે એ આપણી જનરેશનની થિંકિંગ ઘણી અલગ છે ખુબ અલગ જ વિચારે છે.
અને મને પણ એવું જ લાગે છે કે બંને સાઈડની વાત સમજવી જોઈએ આમ પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સની કે જેનાથી આમ પરંપરા પણ એમ ઈમ્પોર્ટન્ટ અને નવા વિચારો પણ આવવા જોઈએ. અને આમ પરંપરા આપણી ઘરની બેસી રહે એમ.
સાચી હા પણ કેટલીક વાર પરંપરાના નામ પણ તો પ્રેશર પણ પડે છે બાળકો પર.
તો તમે ઉદાહરણ આ
હા જેમ કે તમને આગળ જઈને ડોક્ટર બનવું આમ એન્જિનિયર બનવું છે એવું આશા રાખે છે પેરેન્ટ્સ પણ આજકાલની જે નવા બાળકો છે એમનું કંઈક અલગ જ વિચારધારા છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે જુઓ ને પેરેન્ટસનું પણ આમ લોજિક હોય છે પણ તેઓ પોતાના છોકરા માટે કેવું ફ્યુચર આગળ જશે અને કેવું થશે એ બધું જ વિચારતા હોય છે તેથી જે આપણી એટલે બધાની ટેન્શન કરતા હોય છે.
હા એ પણ સાચું છે. પણ જો કોઈ બાળકને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે. કા તો એને કોઈક સિંગિંગ નું ટેલેન્ટ છે હોબી છે તો એને પણ એક ચાન્સ મળવો જોઈએ.
હા બિલકુલ સાચી વાત છે અને હું પણ એવું જ માનું છું અને જોવા જઈએ તો પરંપરા એટલું બધું બ્લાઈન્ડલી આપણેે એને એમ ફોલો ના કરવું જોઈએ પણ પરંપરાનો એક નિયમ હોવો જોઈએ. જેથી બધું જ સચવાઈ જાય. ઘરનું બહારનું અને કેવી રીતે રહેવું અને શું આગળ કરવું જીવનમાં એ બધું જ વ્યવસ્થિત બધું જ થઈ જાય. તેથી આપણે પરંપરાને માનવું જોઈએ. જોઈએ હા.
સરસ વાત કરી આપણા ફે સ્ટિવલ આપણા જે તહેવારો છે. તેનો જ આપડે ઉદાહરણ લઈ શકીએ તમારી વાત પ્રમાણે
હા જેમ કે દિવાળી ઉતરાયણ નવરાત્રી આજે પણ આ બધા સેલિબ્રેટ કરે જ છે ને
હા એ બધા જ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે એની ઉજવવાની રીત પણ બદલાઈ ગઈ છે લોકો કેટલા અ એવું થઈ ગયું છે જે આજ કલ નવો ટ્રેન્ડ આવ્યો છે ને સોશિયલ મીડિયા એ બધું ઉજવીને એમાં મૂકે છે બધાને બતાવે છે એ એજ એક છે બધું બદલા બદલાય છે ધીરે
બિલકુલ સાચી વાત છે પણ ટેકનોલોજી પણ આમ એક રિયાલિટી છે ને એમ
હા વાસ્તવિકતા છે જ. કે ટેકનોલોજી આવી ગઈ છે બટ ટેકનોલોજીને કઈ રીતે ઉપયોગ કરવો એને પરંપરા જોડે કનેક્ટ કરવી જોઈએ બટ એમાં તો આજકાલના યુથ શો ઓફ કરે છે.
હા અને મને ઉદાહરણ આપી શકશો કે કેવી રીતે
હા જેમ કે ફેમિલી વોટસઅપ ગ્રુપમાં ઓલ્ડ ફેમિલી ફોટો શેર કરે એ એની વા ડિસ્કસ કરે એ રીતે
હા પણ હું જોવા જ ને તો આ બધા બધાના કારણથી આમ કહેવાય ને કે આ નવી પેઢીને પણ આમ ઇન્ટરેસ્ટ આવે છે કારણ કે આજકાલની પેઢી આ આખો દિવસ ફોન જ યુઝ કરતી હોય તેથી એ લોકોને આ બધું કરીને આમ ઇન્ટરેસ્ટ જગાવે છે. નહીતર હવે કશું આમ પેલા જેવું રહ્યું નથી નહી
હા કારણ કે પ્રોબ્લેમ એજ છે કે ઘણા જે આપણા બાળકો જે નવા યુથ છે જેને પરંપરા પાછળ આપણી જે પરંપરા છે એની પાછળનું શું કારણ છે કેમ એક એને આપણે ઉજવીએ છીએ કેમ આપણે એને ફોલો કરીએ છે એના કારણે એ ફોલો નથી પરંપરાને પરંપરાને ફોલો નથી કરી રહ્યા.
તેથી જ ને આપડે પણ આમ કેવાય ને. કે જ આમ આપડે. પણ આપણા છોકરાને જણાવું. પડ કે આના પાછળ શું કારણ છે આપણે ઉજવીએ છી આ બધા તહેવાર અને શું પરંપરા છે એ બધું જાણ કરીએ તો એ લોકોને વધારે ઉત્સાહ અને. તું આવે ને.
સાચી વાત છે તો એમને આદર કરશે આપણા પરંપરાને મારા ઘરે એક ઇન્ટરેસ્ટ.
હા શું શું થયો હતો મને જણાવશો.
હા મારા તો દાદાજી છે.
હા.
એ ઉર તોવાર. પૂજા કરે છે તેરમ વષ.
હા.
પેલા મને એવું લાગતું કે. એ ઓલ્ડ ફેશન છે. એક દિવસ મને એવું સમજાવ્યું કે પૂજા થી. ને એક અંદર આાત્મા શાંતિ મળે છે પછી મને સમજણ પડી.
હા ખુબ સરસ વાત કરીને તમને તમારા દાદાજી એ પણ કેહેવાય ને કે આમ બધાની અલગ અલગ માન્યતાને બધું માનતા હોય છે અને પરંપરા હોય છે.
હા એ એમની કોમ્યુનિકેશન પાવર હતી. અને એમાંથી ઘણી બધી જે ઘણા બધા પ્રોબ્લેમ. છે. સોલ્વ થઈ જતા એમના.
સરસ સરસ સરસ અને ખુબ સરસ તમે વાત કરી અને મને તમે જણાવશો કે મેરેજ ટ્રેડિશન વિશે શું વિચારો છો તમે.
ક્વેશચન સારો છે મને એવું લાગે છે કે કેટલાક આપણા પરંપરા છે ખુબ સંદર છે. એ કેથલિક. ને અપડેટ કરવાની જરૂર છે ઘણા લોકોને તો ખબર જ નથી કે આપડી કઈ કઈ પરંપરા. છે તે.
હા આ જાણાવ છો કે કે કયું કઈ. . પરા છે કઈ કઈ તમારી મતે.
હા આજકાલ લોકો એમના લગ્નમાં.
હા.
કામ વગર ન ખર્ચો કરે છે કેમ કેમ કે લોકો શું કેશે.
હા તમારી બિલકુલ સાચી વાત છે.
પરંપરા. નામણે. લગન કરશું અને રિસેન્ટલી લગ્ન થયું હતું આપણા એક એક્ટર છે વિજય દેવપાંડા અને રશમિકા મંડ એ ખુબ સરસ લગન કરિયા હતા ખ્યાલ હશે
હા મને ખ્યાલ છે મેં હું મેં સોશિયલ મીડિયા પર જોયલું
હમ્મ
પણ હું માનું ત્યાં સુધી મારા મતે તો આમ લગ્ન એકદમ સાદી ને સિમ્પલ રીતે જ કરવા જોઈએ
હા હા એને પણ પણ નથી કરીએ આજલ પરંપરાને સાચવું આપડું જ કામ છે જે આપડે મોટા લોકો
હા હા તેથી જ ને એટલે જ ને આપડા દાદા ને દાદી બધા કેતા હતા કે આમ કેવાય ને કે એકદમ સાદું ને સિમ્પલ રીતે તમારું જીવન જવું જોઈએ.
હા કેમ કે જીવનમાં એક જ વાર લગ્ન કરી શકી છે તો સારી રીતે બેલેન્સ બેલેન્સ લગન તો ખર્ચ કરવા પણ બેલેન્સ એવું.
બરાબર છે ને પણ આમ હું તો જણાવું કે આમ થોડો કોમ્પ્રોમાઈઝ કરી લઈએ તો વધારે સારું પડે ને.
બિલકુલ જો એલ્ડર્સ ને થોડું પાવે બનેય જોડે એવુ આદર આપે. તો ઘણી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે એ બાબતે.
બિલકુલ સાચી વાત છે હ તમારી કે જયારે લોકો એકબીજાને સંભાળતા નથી ત્યારે આમ ઝઘડામાં ઝઘડી થાય છે. એટલે એકબીજાને સમજે ને બધું કરે તો બિલકુલ આમ સચવાઈને રહીએ બંધનમાં આપડે.
સાચી વાત છે આ જનરેશન થાય છે અને એમાં એની સાથે સાથે કોમ્યુનિકેશન ગેપી ઉભું થઈ જાય છે.
હા બિલકુલ સાચી વાત છે તમે તમારા મતે શું આમ માનવું છે કે આમ લગ્ન અને બધ ધું આમ સિમ્પલ અને સાદી રીતે થવું જોઈએ? કે આમ લોકોને બતાડવું જોઈએ અને સોશિયલ મીડિયા પર આજકાલની જે પીઢીઓ જે કરે છે આપડી એવું થવું જોઈએ કે પરંપરાને આમ સાચવી રાખવું જોઈએ.
મારા મતે પરંપરાને પણ સાચવવું જોઈએ અને જે લોકો આવે છે જે જોવે છે. એમના દી હારું રાખું અને એમને બી હારું રાખું એ કે આયા એમ.
હા. બિલકુલ બિલકુલ સાચી વાત કઈ કે તમે તમે એમ જ કેવા માંગો છો કે લોકોને થોડુંક તો રાખ લોકો જોડે સંબંધ રાખવા જોઈએ.
હા સંબંધ રાખવા જોઈએ આદર કરવું જોઈએ.
પણ આમાં પરંપરા કેવી રીતે સચવાય થોડું જણાવશો મને?
એ આમાં કેવું છે કે પેલા બધા છે ને પરંપરા ને અપોષ કરતા. અજીવન કરે છે એ ને નવા નવા ખર્ચા ઊભા થાય છે.
હમ.
પરંપરા સાથે સમય ભાગન. સંંતો.
હા.
અને થોડું ખર્ચા પણ કરો પણ બેલેન્સ કરશો. તો તમારા પરંપરા પણ સચવાશે લોકોને આદર પણ કરશું. ને લોકો પણ ખુશ રહે છે ખુશ થઈને જશે તમારા ઘરમાં.
બિલકુલ તમે જે સમજાયું મ ખુબ સરસ મ ખબર તો પડી ગઈ કે તમે એમ જ કહો છો કે પરંપરા ને પણ સાચવી રાખો તમારા પૈસા પણ સાચવી રાખો કે એટલું બધું આમ લોકોને ના બતાડો અને એટલો બધો તો ખર્ચો ના કરો. અને આગળ જઈને એજ ઉપયોગ આવે, પણ પરંપરાને સાચવી રાખો, બરાબર છે. હા, હા બિલકુલ. બિલકુલ-બિલકુલ. તમારી સાચી વાત છે. ખુબસ રસ, મને મજા આવી ગઈ તમારી વાત કરીને એમ. આપણે ચોક્કસ બીજી વાર વાત કરીશું આ ટોપિક પર. બરાબર! ઓકે, હા મલીએ.